હાલો.
હલો.
હેલો.
હા તમે કેમ છો બેન.
હું મજામાં છું, મારી અવાજ આવે છે, તમારા સુધી
હા આવે છે, બેન
હા, હા, તો શું કરતા હતા તમે
કંઈ નહી બેન આજે આજે આપે જે ટોપિક પર વાત ઉપર કરવા હતા. જ તેજની મેં જાણકારી ને માહિતી મેળવતી હતી.
ઓહો આ તો ખુબ સરસ વાત છે, તો મે છે ને વિચારતી હતી કે તમે છે, ને ક્યાારના ગામ ચાલી ગયા છે, ને એ છે ને મને તમારી યાદ આવતી હોતી તો મને- કે તમારા જોડે છે, ને જરાક વાત કરી લેવામાં આવે કેમ નહીં આપડે. મિત્રતા ઉપર વાતો કરી લઈએ તો તમને આ ટોપિક કેવું લાગ્યું છે, મારું હા.
બહુ સારું છે, બહુ સારું
તો તમને મિત્રતા ઉપર શું કહેશો મારું એ એવું માનવું છે કે જેમ કે હું મેં જેમ કે કીધું કે વા કરવા મિત્રતા વિશે તમે શું કહેવા માંગો છો મારું એ જાણવું છે જરાક તમારેથી મારે જે એ જાણવું છે કે તમે મિત્રતા વિશે તમારી ધારણા કઈ છે. તમારી મનોભાવના કેવી છે એના ઉપર
હા એ વાત તો ખરી સાચી છે તમારું જેમ કે મિત્રતા એક તે છે જેમ કે તમે અને મે સ્કૂલ ટાઈમમાં અમે લોકો જેટલા આપ આપણે વચ્ચે જેટલી મિત્ર મિત્રતા હતી આજના જમાનામાં તે જોવું નથી મળતું મિત્રતા એક સાચો મિત્ર અને દોસ્તી એ બે વ્યક્તિઓ વચ્ચેનો પરસ્પર પ્રેમ વિશ્વાસ અને સ્નેહ નો સંબંધ છે જેમ કે તમારી અને મારા વચ્ચે છે તે- તે હંમેશા રહેશે ને રેવાનું પણ છે તે પરિવાર સિવાય નો એક જ એવો સબંધ સબંધ છે જે જીવનમાં દરેક વળાંક પણ આપણને માનસિક સહારો આપણને ખુશીઓ આપે છે.
હ
આપે છે મિત્રતાના મુખ્ય લક્ષણો પણ મુ છે જેમ કે નિસ્વાર્થ ભાવના સાચી મિત્રતાની કોઈ સ્વાર્થ હોતો નથી તે માત્ર આપવાની ભાવના પર ટકેલી હોય છે. તમે મારા મિત્રતા ઉપર ને પોતાના મિત્રતા ઉપર કઈ કેવા માંગો છો? હલો. હેલો.
તમે થયું ને કે અવાજ આવે છે હલો હલો
હા આવે છે.
આવે છે આવે છે હા તો મેં એવું કહેતી હતી ને કે તમે જેમ કહ્યું ને કે મિત્રતા તો મારૂ તો એવું માનવું છે ને કે જયારે આપણી મિત્ર હોય ને ત્યારે આપણે એમની કદર એટલે કે ઓછી હોય છે પરંતુ તો જયારે આપડે એમની જોડે જયારે દૂર જાય ક્યારેક એવું બને કે આપણે એમની જોડે નહીં રહી શકતા હોઈએ. ત્યારે આપણે એ એટલે કે જણાવવામાં આવે છે ને એમને આપણે જાણી શકીએ છીએ. એવું મને લાગે છે કારણ કે આપડે આજના સમયમાં જોઈ રહ્યા છે ને તો મિત્રો જેમ કે છે ને એ મિત્ર જેવા નથી હોતા પરંતુ આપણે જે પહેલા હતા તો કેવી રીતે અમે આપડે જોઈએ છીએ તો આપણે નાનપણથી જ મિત્રો છીએ. આપણે નાનપણથી સાથે રમતા સ્કૂલો જાતા, સાથે મળતા અને તો આપે આપડે એવું આપડે કેટલી મસતીઓ કરતાં કેટલી મજા કરતાં એ બધું આપણે કેટલી રમતો રમતા સાથે તો મારું તો એવું માનવું છે અને તમે અયાથી ગામ ચાલી ગયા ને અમને છોડી છોડીને તો ત્યારથી તો મને એવું લાગે છે કે નહીં આવું નહીં હોવું જોઈએ હતું કારણ કે આપણે સાથે હોઈએ ત્યારે આપણે છે ને એ બધું નથી વિચારતા કે હા નહીં એ અમારા દૂર દ જશે ને અમારી સાથે નહીં રહેશે પરંતુ જયારે એ વ્યક તિ અમારી સાથે નહીં હોય છે ને ત્યારે એવું લાગે છે કે કાસ એની સાથે જરા ક હજુ સમય મળી જશે કાસ એની સાથે જરાક હજુ આપણે અ સમય વિતાવી લે તે અને કાસ બચપના પાછું આવી જાય અને આપણે પાછું સાથે રમી લઈએ પાછું સાથે ભણી લઈએ એવું મને લાગે છે તમારે શું મારે મારી યાદ નથી આવતી? હ
કેમ નહીં આવે? બોવ આવે મેં મને તો ક્યારેક ક્યારેક તો બહુ રડવું આવી જાય. પોતાના જયારે જન્મદિવસ રેય ને બેન ત્યારે મને બો રડવું આવે કે મારી એક દોસ્ત હતી તમારી તમારી વાત જેમ કે મારું નામ તમે રાખેલું હતું બાઠી બા ઠી કોઈ પણ જગ્યાએ બાઠી બાઠી ક્યાં જાય છે તો બાઠી કેટલું પાંજા બનાવી નાખી બાઠી કેવી રીતે તમારું તો તમારું સાથ તો મેં ક્યારે ની ભૂલા પાવ એવું મારું દોસ્તી છે કેમ કે મારો મેથ એટલો વીક છે એટલું વીક છે તમે મારા મેથમાં કેટલી વાર કેટલી વાર ની એક કેટલી વાર કેવું તે બહુ જ કમ છે શબ્દ કેમ કે તમે મારા એટલા સાથ આપ્યો છે કે પોતાની સગી બેન પણ ની આપી શકાય તે એજ છે જેમ કે મારી તો બેનપણી બધા લોકો હતાં જેમ કે જિન્સી ઉમોલીસા એ લોકો બધા હતાં પણ જે જેટલા તમે મારાથી પ્રેમ કરેલો છે તે બધા લોકો વુ ની કરી શકાય જેમ કે જેમ કે જીન્સીનું પણ બહુ આભાર છે મારા ઉપર ને બધા લોકો દોસે પણ અમે બે જે હતા જે ટોળામાં હ તા જે મોહલ્લા હતા પણ અમે બંનેનું દોસ્તી સરખામણી સારી હતી. કેમ કે અ તમને તમને કઈ પણ જરૂરત હોય રાની શું કરે મને કઈ જરૂરત હોય શું કરે આ બધું આપણ વાત તો તમે મારા દોસ્તી ઉપર શું કેવા માંગુ છો આપ શું કેવા માંગો છો મારા દોસ્તી ઉપર
હા હા સારી વાત કરી તમે જેમ કહ્યું ને કે આપણે એક ટોળામાં રહેતાં હતાં એક મહોલ્લામાં રહેતા ઉતા તે એવી જ રીતે જેમ કે આપણે જઈ હતા આજુબાજુ આપણા ઘર હતું સ્કૂલ જતા તો સાથે જતાં. અને જયારે આપણે સ્કૂલમાં જયારે કઈક છુટ્ટી મારતા તો પણ સાથે જ મારતાં આપણેે જયારે જોઈએ છે તો એ તારી ઘરે આવી જતી તું મારી ઘરે આવી જતી ને આપણે સાથે ભણતા બી તમારી જે સામાજિક વિજ્ઞાન એ વધારે સારી હતી એટલે તમે મને એમાં મદદ કરી દેતા બહુ મદદ કયરી. તમે મારી એમાં ને મેં મેં તમને એમાં મેથમાં મદદ કરી હતી એવી રીતે આપણે સાથે મળીને કેટલું બધું મજા કરતાં અને સાથે મળીને આપણે મજાઓ પણ કરતાં અને સાથે-સાથે આપડે એ પણ જો તા કે કેવી રીતે એટલે કે આપણે ભણતર કરવાનું અને કેવી રીતે આ ગળ જવાનું પરંતુ એવી મુશ્કેલી જરાક આ એ બધી વાત જ્યારે મને બહુ થાતી એનું મને કઈક જેમ કે દૂર દૂર રહીએ તો વધારે સારું રહે પાસે રહીએ તો ક્યાંક પણ બીજાની ક્યારે પ્રેરણા થઈ જાય તો ક બની એવું નહી બને પરંતુ જેમ કે તમે કહ્યું કે આપડા એવા મિત્ર હતા જે બધા તો એ તો મારી કોન્ટેક્ટમાં છે ને મારી સાથે બધા કોલેજ ને બધું મળે ભી છે તો અમે એમની સાથે પણ ઘણી સારી રીતે રહીએ છીએ અને એ પણ અમારી સાથે ઘણી સારી રીતે રહે છે. મિત્રતા એ એ એવી એટલે કે સંબંધ છે ને કે હું કહું ને કે હર એક સંબંધમાં આ મિ ત્રતા હોવી જોઈએ જો આપણી માતા સાથે આપણી મિત્રતા હોય તો એ સંબંધ બની જાય આપડા પિતા સાથે આપડા મિત્રતા હોવી જોઈએ ભાઈ સાથે મિત્રતા હોવી જોઈએ એટલે મિત્રતા એવી એવો સંબંધ છે ને કે જે બનાવવામાં નહી આવે એ આપણને માતા એ પિતા ને ભાઈ ને બહેન એ બધું પસંદ કરવાની આપણને હક નથી હોતો એ પ્રભુ ભગવાન આપણને આપી દે છે કે આપ તારા માતાને આજ તારા પિતા પરંતુ મિત્ર જે એક વ્યતિ છે ને કે જે વ્યક્તિ પો તે જાતે પસંદ કરે છે કે ના આ મારા મિત્ર લાયક છે આજ મારું મિત્ર હશે આજ આની જ સાથે હું રહી છું એટલે મને એવું લાગે છે તમારે કેવું લાગે છે એના વિ શે પણ
મને પણ બો સારું લાગે છે જેમને મિત્રતા એક પવિત્ર બંધન છે જેમને અમને મિત્રતા થી યાદ આયવુ જે જયારે આપણે નાલા હતા બેન જયારે આપણે પ્રથમ ધો રણમાં ભણતા ઉતા આપણે એક સાથે કેટલું મજા કરેલું છે તે નાઇન્થ ધોરણમાં તો આપણે તો એટલું મજા કરીલું છે તમારી સાથે બેસવાનું તમા તમારે સાથે મજા કરો આપણે જેટલું મજા કરેલું છે ને નાનપણમાં તેજ આજ આજના જીવનમાં તો નથી જ મળતું તમારી વાતો આપણ આપણે જે વચ્ચે કઈ કઈ જે આપણું શેર કરેલું છે બાત દિલ ન વાત તે જ મેં તમારાથી શેર કરેલું છે તમે મારાથી જ કરેલું છે તે મિત્રતાનું એક પ્રભાવ હોય છે જેમ કે બધા લોકો બધાની વાતે બધાને નહી બતાવે જે તેના દિલ ના કરીરીબ હોય જેમ કે મિત્ર બેન જેવા લાગે તેમને જેમ કે તમે મારી બેનથી ઉપર છો જેટલા મેં તમ ને સરખમા સરખામાણું એટલે કોઈને નહી માનું જેમ કેને તમારી તો વાત બેન કેમકે તમે મારા બચપનથી ફેવરેટ પર્સન રહેલા છે અને બચપન થી મારી પસંદીદા ઓરત માંથી એક છો તમે કઈ કેવા માંગો છો મારા વિષયમાં
હમ હા ના તમે ઘણી સારી વાત ક અને તમે જે કહ્યું ને કે તમે મારા પસંદદીદા વ્યક્ મિત્ર હતા તેવીજ રીતે તમે બી મારા પસંદદીદા અ મિત્ર હતા ને આજે પણ હું તમને યાદ કરું છું ને તમે એનાથી વિચાર કરી શકો છો કે જરાક જરાક તો એવું હતું કોઈક તો એવો સંબંધ હતો જે આજે પણ તમે મને યાદ આવો છો અને હું તમને યાદ આવું છું એટલે એવું નહી કહી શકાય કે મિત્ર એ દૂર એટલે આપડણે ક્યારેક ક્યારેક એવું કહીએ છીએ ને. કે દૂર થી આપણે મિત્રતા નહી નિભાવી શકી હું આ વિષય પર તદ્દન કહું છું કે ખોટી વિચાર થારણા છે હું કહું છું કે દૂર થી જ આપણના જે મિત્ર છે. એ મિત્રતા છે ને એ વધારે સારી છે આપણે સાથે રહીએ સાથે વાત વાતો કરીએ સાથે જમીએ એ બધી તો આપણે મોજ હતી શોખ હતી મિત્રતા હતી એમાં બ એ બધું તો બરાબર પરંતુ જો વ્યક્તિ દૂર છે અને તો પણ આપણને યાદ આવે છે અને આપણા ખ્યાલો તો એવું વિચારી શકી આપણે એમની સાથે જરાક એવો પ્રમાળ હતો કે આપને યાદ આવી રહ્યું છે ચાલો તમારી સાથે વાત કરીને મને ખુબ સારું થયું કારણ કે ઘણી વખત પણ થઈ ગઈ હતી હા તમારી સાથે વાત કર્યા ચાલો આપડે ચાલીએ.
ઓકે બેન.